કેમ છો?
હા હું મજામાં છું, મ અને આજ તમારી સાથે એજ્યુકેશન મહત્વ વિષય કરતી વાત કરવાની હતી.
હા કરો કરો કાઈ વાંધો નથી.
હા તો તો એજ્યુકેશન આ સરસ અને મહત્ત્વનો વિષય છે આજના સમયમાં શિક્ષ શિક્ષણ દરક માણસ માટે ખૂબ જરૂરી બની ગયો છે ને.
હા બહુ જરૂરી બની ગયું છે. કારણ શિક્ષણ એ જીવનની સાચી સંપત્તિ છે ન તો પૈસા મિલક મિલકત અને ધન સમય સાથે ઓછું થઈ શકે છે. પણ શિક્ષણ એવી સંપત્તિ છે જે કોઈ ચોર ચોરી કરી શકતો નથી. હતી અને કોઈ નષ્ટ પણ કરી શકતો શકતું નથી ને.
હા તો મારા માટે એટલું જ એજ્યુકેશન એ ફક્ત ડિગ્રી મેળવવા માટે નથી. પણ જીવનનો યોગ્ય દિશા આપવા માટે પણ અ જરૂરી છે. અ શિક્ષણ થી માનસ માં જ્ઞાન પછી સમજ અને વિચાર શક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. અ કેમ કે સાચા અર્થમાં જોઈ તો શિક્ષણ એ જીવનનો આધાર છે. અ શિક્ષણ વગર માનસ ઘની બધી તાકાતો થી વંચિત રહી જાય. અને તો શિક્ષક શિક્ષણ આપને સારું ખરાબ યોગ્ય અયોગ્ય વાંચેનનો ફરક સમજાવે છે. ના.
હા અને શિક્ષણમાં ન માનવને વિચારવાની સમજદાર જવાબદાર અને આત્મવિશ્વાસ બનાવે છે ને. જેમ કે જન્મ સમયે પ્રત્યેક બાલક સમાન હોય છે. પણ જે બાળકો ને સારું શીખ શિક્ષણ મળે છે તે જીવનમાં આગળ બવ વધે છું વતાણ રોજવધે છે શિક્ષણથી માણસને વાંચવા, લખવા, વિચારવા નિર્ણય લેવા નિર્ણય લેવા અને સાચો ખોટો નો ફરક પણ સમજવા મળે છે ને.
હા. તો એટલું જ કહું કે શિક્ષણથી આત્મવિશ્વાસ વધે જ્યારે વ્યક્તિનું જ્ઞાન હો હોય ત્યારે તે કોઈની સામે અ નીડર બનીને પોતાનું વિચારું રુજૂ કરી શકે છે જેમ કે ઇન્ટરવ્યૂ હોય‌ પછી મીટિંગ કે સાર્વજનિક કાર્યક્રમ પછી લગ્નમાં કેવાય શિક્ષિત અ વ્યક્તિ આત્મવિશ્વાસથી વાત કરે છે.
હા અને શિક્ષણ ફક્ત શાળામાં પાસ થવાના માટે નથી રહેતું તો શિક્ષણ એ જીવન જીવવાની કલા શીખવાડે છે. અ શિક્ષણ થી આપણે અનુશાસન સમયનું મહત્વ મહેનત પ્ર પ્રામાણિકતા સહકાર્ય પ્રેમ દયા અને માનવતા જેવા ગુણવત્તા વિકાસહ કરી શ છીએ ને.
હા તો આજે ટેકનોલોજી જમાનાનો છે તો કોમ્પ્યુટર પછી મોબાઈલ ઇન્ટરનેટ ઓનલાઈન બેન્કિંગ ડિજિટલ પેમેન્ટ પછી ઓનલાઈન ક્લાસ આ બધા અ સમાજમાં અ માટે પણ શિક્ષણ જરૂરી છે
હા, અને આજના આધુનિક યુગમાં કેમ છે કે શિક્ષણ વગર આગળ વધવું મુશ્કેલ બની ગયું છે ને. તો એની કરતા ડોક્ટર, એન્જિનિયર, શિક્ષણ, નર્સ અહ પઈ વૈજ્ઞાનિક, વકીલ, પોલીસ અધિકારી, વેપારી, કિસાન એવા બહુ સારા છે. જેને દરેક ક્ષેત્રમાં ન્યાન અને શિક ક્ષન જરૂરી છે.
હા. તો પછી હા શિક્ષણથી તો રોજગારની સારી તકો મળે છે. જેમ કિ અહ હા, ડોક્ટર થયું, પછી એન્જિનિયરિંગ થયું. વૈજ્ઞાનિક, પોલીસ આમાં તો દરેક ક્ષેત્રમાં શિક્ષણ જરૂરી જ છે. અને જો કોઈ વ્યવસાય કરવા માંગે તો પણ શિક્ષણ ઉપયોગી બને છે. કારણ કિ હિસાબ રાખવા, પછી ગ્રાહક સાથે વ્યવહાર કરવા અહ નઈ ટેકનોલોજી આપવા માટે શિક્ષણ જરૂરી છે.
હા. આ તો બરબર, સરસ વાત બોલ્યા તમે. કારણ શિક્ષણ બોવ જરૂરી છે ના. છોકરીઓ માટે પણ શિક્ષણ એટલું જ જરૂરી છે, જેટલું છોકરાઓ માટે છે ને. જયારે એક દીકરી શિક્ષિત બને છે, ને તો ત્યારે આખું પરિવાર શિક ક્ષિત બને છે. અને શિક્ષિત માતા પોતાના બાલ લકોને સારા સંસ્કાર, સ્વચ્છતા, સ્વસ્થ અને શીખવનું શિક્ષણનું મહત્વ સમજાવી શકે છે ને. એની કરતાં મહત્ત્વનું છે બ સૌ બધાને શિક્ષણ.
હા. તો મારા માટે અહ શિક્ષણ દોરાક માણસના જીવનનો સૌથી મહત ત્વનો ભાગ છે, કેમ કિ શિક્ષણથી અહ વ્યક્તિને ન્યાન, સમજ અને સારા વિચાર મળે છે. શિક્ષણ ફક્ત વાંચવા ને લખવા માટે નથી. અ પન જીવનનો યોગ્ય દિશા આપવા માટે પન જરૂરી છે. અહ શિક્ષન માણસને સારા સંસ્કાર અહ શિસ્ત અને તો પછી પ્રામાણિકતા અને તો જિમ્મેદારીનો પાઠ શીખાડવો છે કે ને
હા. એકદમ સાચું બોલ્યા તમે. કારણ કેવું છે, કે આજનો શિક્ષણ ગરીબ અને અમીર બચ્ચે વચ્ચેનું અંતર ઓછું કરવામાં મદદ કરે છે. કારણ જે લોકો શિક અહ ગરીબ હોયને એ શિક્ષણ કરીને અમીર બી થઈ શક કે છે. શિક્ષણ માનવને આત્મનિર્ભર બનાવેે છે. તે પોતાનો મહેનતથી સફળતા મે મેળવી શકે છે. અને કોઇ પર નિર્ભર રહેવાની જરૂરત પડતી નથી ને એનાથી.
તો પછી અહ આજના આધુનિક યુગમાં શિક્ષણ વગર જીવનની કલ્પના કરવી તો મુશ્કિલ જ છે. જેમ કે ડૉક્ટર પછી ઇન્જિનિયર અહ શિક્ષક, વૈજ્ઞાનિક, અહ વકીલ, પોલીસ પછ છી અધિકારી, નર્સ અને તો સરકારી અધિકારી બનવા માટે તો સારું શિક્ષણ જરૂરી જ છે. અને તો અહ સમાજ અને તો દેશના વિકાસમાં અહ મહત્ત્વનું યોગદાન આપી શકો છો.
એકદમ સાચું. કારણ કેવું છે, કે ડિજિટલ યુગમાં કોમ્પુટર, ઇન્ટરનેટ ઓનલાઇન અભ્યાસ આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ જેવી નવી ટેક્નોલોજી સમ સમજવા માટે પણ શિક્ષણ જરૂરી છે ને કારણ આ પણ શિક્ષણ શિક્ષણ હોય તો કોમ્પ્યુટર ઇન્ટરનેટ આ બધું નથી સમજતું તો જે લોકો સતત નવ શીખતા રહે છે ને તો તે સમય સાથે આગળ વધતા રહે છે.
હા તો શિક્ષણ સમાજને જાગૃતિ લેવું લેવો છે. જેમ કે પછી સ્વચ્છતા પર્યાવરણ સંરક્ષણ આરોગ્ય પછી સ્ત્રી અને તો પુરુષ સમાનતા પછી મતદાન અને નાગરિક ફરજ જેવો વિષયની માહિતી પછી શિક્ષણથી જ મળે છે શિક્ષિત નાગરિક કાનૂન નું પાલન કરે છે અને સમાજમાં શાંતિ અને એકતા જળાવી રાખે છે.
હા એકદમ સાચું બોલ્યા તમે કારણ શિક્ષણ થી અંધશ્રદ્ધા અ અજ્ઞાન ભેદભાવ અને ખરાબ રિવાજો દૂર થાય છે ને તો શિક્ષિત સમાજ વધારે વધારે શાંત સુરક્ષિત અને પ્રતિ પ્રગતિશીલ બને છે કારણ એવું છે કે શિક્ષિત નાગરિક પોતાના અધિકાર અને ફરજો બંને સમજે છે. અને જે દેશને મજબૂત બનાવવામાં યોગદાન આપે છે.
હા તો તો પછી આજે કોમ્પ્યુટરના યુગમાં તો મોબાઈલ ઇન્ટરનેટ અને ડિજિટલ ટેક નોલોજી છે. તો આ બધાનો ઉપયોગ કરવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. અને તો ઓનલાઈન અભ્યાસ પછી ડિજિટલ પેમેન્ટ બેન્કિંગ અને નઈ મા હિતી મેળવવા શિક્ષણનું મહત્ત્વ પછી શિક્ષણ ફક્ત બાળકો માટે જ નથી પણ આ જીવનભર ચાલતી પ્રક્રિયા છે જેમ કે ઘરાક અ વ્યક્તિએ રોજ શીખવાની આદત રાખવી જોઈએ અજાન એટલું જ વધે જ્ઞાન એટલું જ વધે. તો તેટલી જીવનની પ્રગતિ બી થાય.
હા એકદમ સાચું બોલે ખરી વાત છે આપને જીવન . અ રહ્યું જોઈએ ફક્ત શાળા કે કોલેજ સુધી જ શિક્ષણ મર્યાદિત નથી પુસ્તકો વાંચીને સારા લોકો પાસેથી શીખીને અનુભવથી અને નવી વસ્તુઓ જાણીને પણ જ્ઞાન વધારી શકાય છે ને.
તો પછી હું અ પછી એમ બી કહીશ કે શિક્ષણ સમાજની જાગૃતિ લેવો છે જેમ કે સ્વચ્છતા પછી પર્યાવરણ અને તો શિક્ષિત નાગરિકનું કાનૂનનું પાલન કરે જ છે જેને સમાજમાં શાંતિ અને એકતા જળાવી છે. અને તો હજુ જ્ઞાન જેટલું વધે. અ તેટલી જીવનની પ્રગતિ બી થાય. અને તો પછી સમાજ અને દેશના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે. જેમ કે ડોક્ટરી એન્જિનિયર અ શિક્ષક વૈજ્ઞાનિક પછી એવું તો બધાને શીખું જ પડે તો જ કામ કરી શકે એવું એ
હા અને કેવુ છે. આપણા જીવનભર સીતા જોઈએ ન. તો માતા પિતા એ પોતાના બાળકો ને સારા શિક્ષણ સારા સંસ્કાર પણ આપવા જોઈએ ને, શિક્ષક નું સમ્માન કરવું જોઈએ કારણ કે શિક્ષણ આપણા જીવનના સાચા માર્ગદર્શક હોય છે ને.
હ તો. હું એટલું જ કહીશ અંતમાં કહી શકીયે કે કહુ જ કી શિક્ષણ જ જીવન સૌથી મોટો સંપત્તિ છે. અને તો પૈસા ખોવાઈ શકે. પણ નેન ક્યારે પણ ખોવાઈ શકતું નથી અને તો એટલે જ દરેક બાળકને તો બાલકા એ પણ લગાડીને અભ્યાસ કરવો જોઈએ. અને તો શિક્ષણ મળીને. પોતાનું અને પોતાના પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જલ બનાવવું જોઈએ. અને‌ તો શિક્ષણ જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. પૈસા ચોરાઈ શકે પણ નેન કોઈ ચોરી શકતું નથી.
હા અને અંતમાં તો હું એટલું જ કહીશ કે શિક્ષણ એ જીવનનું સાચું ધન છે. ને તો ધન ખૂટી શકે પણ જ્ઞાન ક્યારેક ખૂટી ખૂટતું નથી, શિક્ષણથી વ્યક્તિ પરિવાર સમાજ અને દેશ બાદ અ બધા જ નો વિકાસ થાય છે ને. અને મને તો તમારી સાથે વાત કરીને બહુ સરસ લાગે છે.
ચાલો પછી ભહી આ અલ્લાહ ખુદે બિસરા ટોપિકથી વાત કરીશ.